હા બસ મજામાં અવે બેઠો છુ તમે કેમ છો?
બસ હું પણ મજામાં તો મારે એક પિક્ચર ડાઉનલોડ કરવુ તુ તો તું કે ને અમ ક એવી કઈ વેબસાાઈટ કે એપ્લિકેશન છે જેનાથી હું ફ્રીમાં પિક્ચર ડાઉનલોડ કરી શકું
હા વેબસાાઈટ તો છે મારી પાસે એક એમાં હું પણ ડાઉનલોડ કરું તમારે કદાચ મોબાઈલમાં ફોનથી પીચર જોવું હોય ન તો પન તમને મલી જાય એક જ જાર એસ સી ક્વલિટી એટલે એચ ડી પ્લસ આવે એવું એમાં જે મલી જાય એસ વી ક્વલિટી એટલે સાસ સો ને વીસ અ મેગાપિક્સલ જે આવે ઈ એમાંજ એવું હોય તો પન મલી જાય એસ ડી ફોર એવી નામની યોજાય છે. ત્યાં તમારે થોડી તો એડસ વગેરે આવ પન તમે એકદમ ફ્રીમાં જોઈ શકો છ અને એમાં એવી પણ સુવિધા છે કે તમારે ઇન્સ્ટન્ટલી કદચ ડાઉનલોડ જોઈતું હોય તો ફટાફટ પણ તમારે જે ક્લાઉડ સ્ટોરેજ આવે એમનું જ ક્લાઉડ સ્ટોરેજ આવે એમાં તો ફટાફટ ડાઉનલોડ થઈ જાય કોઈ પણ સિરીઝ મુવી વગેરે અને અઈયાં બધું ઇંગ્લિશ હિન્દી જે પણ લેંગ્વેજમાં તમારે મૂવી જોઈતી હોય કે મલી જાય
અને એવી કોઈ એપ્લિકેશન તમને ખબર છે કે જેમાં આપડે એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરીએ તો એમાં આપણને પિક્ચર ડાઉનલોડ ના કરવું પડે આપણે ડાયરેક્ટ જ જોઈએ શકીએ
હા એવી એપ્લિકેશન છે ને આ જે નેટફ્લિક્સ પણ એમાં કેવું કે તમારે પ્રીમિયમ લેવું પડે તમારે એમ કોઈ પણણ વસ્તુ ડાઉનલોડ કરવાની આવશે. થતી નથી ડાયરેક્ટ તમામે પ્લેટફોર્મ ઉપર ફ્રી જ જોઈ શકોાય અને તમારે જે અંદર સિલેક્ટ કરેલું જે પેમેન્ટ હોય તે પહેલાં ચૂકવવું પડે એના પછી તમે જે પણ મૂવીઝ વગેરે હિીસ સિરીઝ વગેરે પણ જોયું હોય ને એ જોઈ શકો આ આયરાન ને આ જે નેટફ્લિક્સ છે પ્લેટફોર્મ તેમાં એ એ પણ એવી સિરીઝ કે કોઈ ફીચર નથી કે જે તેમાં ન હોય બધી ઓલ ઓફ તો જે તમે સર્ચ કરો તે તમને મળી જાય નેચક્સ ઉપર જે એપ્લિકેશન છે ને તેમાં.
હા પણ તું આપણને ચાલો બધું ના આવે પરંતુ થોડું ઘણું જે ફી માં જોવા મળે એવું ખે એવી એપ્લિકેશન મને એક મારી બેને સજેસ્ટ કરી હતી. મોટી બહેને સજ સજેસ્ટ કરી હતી તો એ એપ્લિકેશન નેટ મેર હતી. એમાં બધા જ નવા પિક્ચરો આમાં આવી જાય છે. અંદાજે જયારે આપડે થિયેટરમાં થી ઉતરી જાયને પિક્ચર ટોકીસ માંથી ઉતરી જાય ને એના પછી આ નેટ મિર એપ્લિકેશન ઉપર આવી જાય પિક્ચર. ગુજરાતી પછી તમારે કોઈ પણ બીજા પિક્ચરો સાઉથ ઇન્ડિયન કે બધા જ પિક્ચરો એમાં તમને જોવા મળે. અને તમારે જેવી રીતે જોવા એમાં એવી રીતે જોવા મળે અને તમારે એમાં એના માટે ને ડાઉનલોડ પણ ના કરવું પડે. જોઈ શકો. તો હવે મારી જોડે તો એવી એપ્લિકેશન નથી અને મેં ઓનલાઈન સર્ચ માર્યું પ્લે સ્ટોર ઉપર તો પણ એવી એપ્લિકેશન મળી નહી. મને તો તમારી જોડે એવી કોઈ એપ્લિકેશન છે?
આમાં તમે તમારી જે બેને જે એપ્લિકેશન કીધી એમાં કેવું હોય કે, જે થિયેટરમાંથી કોઈ કેમેરો વ્યક્તિ કો કેમેરો કે મોબાઈલ લિંક થાય અને તેનું રેકોર્ડિંગ કરે જે હોય ને. ત્યાનું રેકોર્ડિંગ અને થિયેટરમાંથી થી પણ અવાજ કોપી કરે. રો તમે આવતું તમે જોશો તો. અને જે અમે વેબસાાઈટ કીધી ને હા હા મેં જોયેલ છે તેના માટે મેં ઘણી બધી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરેલું અને અમુક એવી વેબસાઈટો પણ હતી કે જેમાં ડાયરેક્ટ થિયેટરમાંથી જ વિડીયો ઉતારી અને તમને છે બતાવવામાં આવે તેનાથી જે સાઉન્ડ વગેરેનો થોડોક અવાજ અલગ જ તમને લાગે એટલે એમાં કંઈ મજા ના આવે અને જે હું તમને વેબસાઇટ કીધી ને એમાંથી તમે કદાચ જોશો ને તો તમને પણ એવું લાગશે કે હા એમાં કમ્પ્યુટ તમને ફીલ આવશે એમ કારણ કે એ એટલી સાર તેમાંથી બધું કરેલું હોય છે પોપ. જો તમે ફૂલ એચડી ક્વલિટીનો અવાજમાં પણ મળી જાય.
પરંતુ જે એ વેબસાાઈટ હોય તમે કીધી બરોબર પણ આમ તો ખરેખર આ બધી એપ્લિકેશનો ઈલિગલ જ કેહેવાય આ આપણે જે આઈટી ડેવલોપર છીએ બરોબર તો આપડે પણ એ રીતે જો કોઈ પણ વિડીયોની લિંક આપણને મળે આવી રીતે. તો આપડે આપડી એક એપ્લિકેશન બનાવીને એમાં નાખી દઈએ તો આપણને પણ આવી રીતે પૈસા કમાવાનો એક મોકો મળી જાય ને.
હા મલી જાય આપ આજે પણ એપ્લિકેશન વગેરે જે બનાવે છે તે આઈટી ડેવલપર જ હોય છે. આપણા જેવા જ માણસો આપણે હજુ ચાલુ જ છે ભનવાનું તો આપણા જેવા જ બનાવવાતા હોય તેનાથી વિચારી શકો કે આપણે પણ આવું કરી શકીએ સમજો. અને ઘણા બધા પબ્લિક કરે છે.
હા મે ઓનલાઈન આપડે હવે એઆઈ ટુલ પણ મળી રહે છે. તો એનાથી આપડે વેબસાાઈટ બનાવી શકીએ બરોબર તો એમાં આપડે આવી તો કોઈ પણ પિક્ચરોની બધી એ જે પિક્ચરો આપડે જેવું લિંક ઉપર ક્લિક કરે એટલે ડાયરેક્ટ એ પિક્ચર ચાલુ થઇ જાય આપણને એવી રીતે એક બધી લિંકો ભેગી કરીને એક ગ્રુપ બનાઈ અને એનામાં લિંક ની આગળ ઉપર નામ લખી દઈએ પેલા પિક્ચર નું અને એનો ફોટો રાખી દઈએ સેટ કરી દઈએ લિંકની આગળ અને પછી એ પિક્ચર આરામથી જોઈ એવી એક આપડે વેબસાઇટ બનાવી દઈ તો.
ચાલે કારણ કે ઘણી બધી આવી વેબસાાઈટ પણ મેં જોઈલી હોય છે જેમાં બધું તમને સ્મોલ વગેરે ફ્રી મળી જાય છે તમારે જે અને અત્યારે તો જે એઆઈ આવ છે તેના કારણે કઈ અસંભવ તો જોવ જ નથી કોઈ એપ્લિકેશન તમારે બનાવ્યું હોય ને તો જે ક્લોડ એઆઈ એવું નામ છે કે એ પાવરફુલ છે કે તમને પાંચ મિનિટમાં તમે જે પણ ફોન્ટ આપો એ પ્રમાણે તમને એપ્લિકેશનનો જે કોડ આવે એ બનાવી આપે એપ્લિકેશન એ પૂરી બનાવી આપે પણ તમારે આમાં થોડુંક પ્રીમિયમ ચૂકવવું પડે છે.
હા એ તો છે. પછી શું કેવાય? હા મેં પણ આવી રીતે એક વેબસાાઈટ બનાવી હતી પરંતુ એમાં એ ને મેં એવું કોઈ ખાસ કર્યું નતું પરંતુ ખાલી પ્રેક્ટિકલો ભેગા કર્યા હતા અને એરા એમાં નાખી દીધા હતા.
પ્રેક્ટિકલ માટે બનાવી દીધો છે.
મને યાદ છે ત્યાં સુધી કોલેજ પ્રેક્ટિકલ હોય તે માટે જ બનાવી છે એવી વેબસાઇટો આમ એ પણ બનાવી છે જે સ્કૂલ કોલેજમાંથી સર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક એવી વેબસાઇટ બનાવ કે જેમાં હું ક્લિક કરું તો આ નંબરનું પ્રેક્ટિકલ ખુલી જવું જોઈએ અને એમાં તમારે તમારું ડેટા પણ મૂકવો રહે મૂકવો પડતો અને એ જે માહિતી હોય તમારે ડાયરેક્ટ જીમેલ દ્વારા મને સેન્ડ કરી દેવાની અને તેના ઉપરથી તમને ઇન્ટરનલના માર્ક્સ મળશે એવું. દ્વારા કહેવામાં આવે છે. અને મેં એવું બનાવ્યું હતું.
આમ આપડે આવી તે આમ આપડે આવીતે સેટ બનાવીએ તો એનાથી આપણને કોઈ પૈસા કે એવી રીતે કઈ મળે કે ના મળે?
આ જે પર્સનને કદાચ કોઈને જોઈતી હોય વેબસાઇટ તેના માટે આપણે એને જેવી રીતે જો
ના એમ નય આપડ આપડે આવી રીતે જ તમને મેં જણાવ્યું કે આવી તો પિક્ચરોની લિંક નાખી દઈએ આપડે અને એના થી વેબસાઇટ બના બનાવી એ એટ્રેક્ટિવ હોય લાગે એવી તો એને આપણને પૈસા મળે કે ના મળે? કોઈને વેચીએ નહી તો એમ. ખાલી લોકોને ફાયદો થાય એમને.
હા લોકોને જ ફાયદો થાય અને અમારે તમારે કેવું કે જો વર્લ્ડમાં જે સર્વર આવે તે ખરીદવો પડે તેમાં પણ તમારે ખર્ચો થાય અને તેના માટે તમારે કોઈ પણ તમારી વેબસાઇટમાં કમે તે એડવર્ટાઈઇઝ કરો કોઈ પ્રોડક્ટ કે વગેરે એપ્લિકેશન કે ગમે તે. તો ચાલ તો. તમારે એને જે ખર્ચો એ નીકળે બાકી તો ના થાય કો.
હા હા. એટલે ઓમ આપણને વેબસાાઈટ માંથી બીજો કોઈ ફાયદો ના થાય પરંતુ એક આરો ફાયદો થઈ શકે કે આપડ આવી રીતે એડવર્ટાઈઝ કોઈ પણ પણ એના માટે આપડી વેબસાઇટ પણ એવી વાયરલ થયેલી હોવી જોઈએ
હા એ તો થવી જોઈએ એના માટે પણ તમારે એડ કરવા માટે કોઈ યુટ્યુબ વગેરેમાં પણ. જાણકારી પડે. તમારે એમાં પણ જો પૈસા ચૂવીને કોઈ એડ કરાવવી પડે એટલે એવું સમજી શકો કે તમારે પણ એડ કરવી પડે ને એડ કરાવવી પણ કરરે. તા આવી પણ પડે. તેનાથી કોઈ પબ્લિક પણ તમારી એક્સાઇટમેન્ટમાં આવે પિક્ચરો મૂવી વગેરે જોવા.
તો વચ્ચે એક વાર મારામાં આવતું હતું કે ફોનમાં આવતું હતું કે તમે આવી રીતે સેટિંગ્સ કર દો ને થોડાક ફોનમાં તમારા ગૂગલ ઉપર તો તમારે કોઈ પણ દુકાન નું લોકેશન કે એવી રીતે નાખો ને કે કોઈ પણ વેબસાઇટ તમે સેટ કરો તો. કોઈ પણ વ્યક્તિ તમારે વેબસાાઈટને લગતું નામ અંદર જો તમે જે કીવોર્ડ સેડ કર્યા એ સર્ચ મારે ને તો તમારી વેબસાાઈટ પેલા બતાવી દે એમને એવું આપડણે કરી શકીએ ગૂગલ ઉપર તો એ થઈ શકે કે ના થઈ શકે.
હા એ થઈ શકે પણ મને એની તો એટલી બધી કઈ માહિતી નથીીું અક યુ ચેનલ બનાવી હતી તો મેં આવી એવ યુઝ તો કરેલું કે જેમાં તમે જાણો મારે ચેનલ બનાવી એઆઈ એઆઈ પ્રોમ્પ પ્રોમ્પ કે એવું સુધી સમજી શકો કે એઆઈ ક્રિએશન તો એમાં તો હું લખી દઉં જે પચાસથી સાઠ એવા ક જ તમે કીવર્ડ લખી શકો કે જેથી કોઈપણ સર્ચ કરે તો તમારો જે આઈડી જે ચેનલ હોય તેનું નામ આવી જાય. જાણે કે એ આઈ પછી એ પછી એઆઈ ક્રિએશન એવા જેટલા પણ તમને નામ લખી શકો કેટલા તમે લખવાના. તેનાથી કોઈ પણ વ્ય તે એ યુટ્યુબ પર સર્ચિંગ કરે તો તો તમારી આઈ ડી પર જો કસ્તુ પર જ આવી જાય
હા એજ, એવી તે જ મેં આવતું તુ મે એવી ઘણી બધી એવું બધું મારે આવે છે ફોનમાં જાણવા જેવુ હું જયારે જો ખાસ કરીને તો મારે આવું બધું હોય ને ઇન્સ્ટાગ્રામ ઉપર વધારે આવે બીજે બધી એપ્લિકેશનો યુટ્યુબ કે ફેસબુક એનાથી એમ ઇન્સ્ટાગ્રામમાં વધારે આવે આવું બધું માંથી જેનાથી મને એમ લાગે કે આ બધું ફેક અશે પરંતુ તમે કો છો તો એવું લાગે કે આ રિયલ પણ હોય શકે
હા હા રીયલ પણ હોઈ શકે
પછી તમે આ શું કેવાય હા તમે જે એ આઈ ટૂલ કીધું ક્લાઉડ કરીને તો એ એ આઈ ટુલ મફત ફ્રીમાં તમે એ એ આઈ ટુલનો યુઝ કરી શકો કે એના માટે કોઈ ચાર્જિસ ચુકવવા પડે આપડે
હા તમે જ ફર્સ્ટ ટાઈમ જાઓ ત્યારે તમે એવું હોય કે તમે એક કલાક સુધીમાં યુઝ કરી શકો સમજો ને પાંચ મિનિટ એક કલાક એવી રી ટાઈમ એને આપેલો હોય તેટલા સમય સુધી તમે કરી શકો અને જે તમે કદાચ પ્રોમ્પ લખો જે કદાચ એવી તમે એવુ કોઈ વેબસાઇટ વેબસાઇટ કે એપ્લિકેશન બનાવી હોય કે જે થોડીક અઘરી હોય તો તેના માટે ચાર્જિસ લેશે થોડા સમય સુધી તમે આ ફ્રીમાં બનાવી શકો, ફ્રીમાં યુઝ કરી શકો કોઈ પણ માટે વેબસઇટ કે એપ્લિકેશન કે કે તમારે એરર બગ આવ્યુ હોય કોડમાં પે પેસ્ટ કરી, હા.
હા.
તમારે જો કોઈ પણ અહ હવે કોઈ અહ એરર કોઈ તમે કોઈ બનાવ્યો, ને એમાં બગ કે બગ્સ વગેરે કોઈ એરર હોય, તો એ પણ તમને જણાવશે, કેટલું પાવરફુલ હોય છે ઈ.
હા, હા. એમાં કોઈ પણ જો એ આઈ ટુલ હોય તો એમાં જે લોગીન કરી આપડે, તો ઈ ગૂગલ એક એકાઉન્ટ ઉપર જ લોગીન કરવાનું આવતું સે ને આપણને.
હા જે વેબ, એવી એક વેબસાઇટ જ છે, જેને એપ્લિકેશનમાં હજુ ટ્રાન્સલેટ કર્યું જ નથી, એટલે તેને એ તમારે ગૂગલ એકાઉન્ટમાં તો એપલ એકાઉન્ટ દ્વારા તમે લોગ ઇન કરી શકો છો.
હા એટલે જ ને. તો પછી તમે કીધું કે ન્યૂ યુઝર માટે ફ્રી હોય છે, તો આપણે એ ત્રણ ચાર ગૂગલ એકાઉન્ટ હોય ફોનમાં, તો આપડે બધા માંથી અલગ-અલગ કરીએ આપણે એક જ વસ્તુ ઉપર એક સાથે આપણે સાકર કનેક્ટ કરીને જો આવી વેબસાઈટ બનાઈ શકીએ કે હે ને સારી એવી.
હા, ના, એવી રીતે તમે ના કરી શકો કારણ કે એક જ વેબસાઇટ હોય તેમાં તમે જે પણ પ્રમોટ લખો એ પૂરું લખવું પડે, કારણ કે અડધું પણ તમે લા ના લખી શકો, કારણ કે અડધું લખો, તમને મળે, તેનાથીને હજું કમ્પ્લીટ એ પણ ના થાય, અને જો ફૂલ કોડ તમે માંગો, તો તેના માટે તે પ પ્રીમિયમ કે સબસ્ક્રિપ્શન તે માંગશે. એજ રીતે આની ડિઝઇનિંગ